બસ આ બેઠાતા બાર
બસ અમે આ નોકરી જતા
હમ ફોન બોન જોઓ
પવન તો યાર જબરદસ્ત પવન હાલ
એવું હે શુ ક જ જમી વમીને બેઠા
હ જમીનમાં ચાનો ટાઈમ થયો ચા પીવ છે, હમ
ગીર ઉઠ્યા ગ હ
હ.
ઉગીર ઉઠીયા છે, તો તો
હવ ના ટેસ્ટિંગ ચાલુ હ
એવું હોય નોકરી શું લેવું આ તો શનિવાર હને
શનીવાર ની પર હું
હું તો તં રવિવાર સમજુ તા આજે રવિવાર રવિવાર હશે હ ક્યાં રહીશ તા.
નોકરી હતા બોલો
એટલે જ કીધું મું જમીન વમીન હોઈ ગરા કે નહી?
હમ ના ના જમીન તો આ તો ઘળયા બેસીન પાહુ ટેસ્ટિંગ ચાલુ
એવુ ચાર હજાર બસ વાંતી હે અમારે તો તમારે જેવું નાહી ગયા
ચો અમાર તમાર તમાર જેવું ની અમારે અયા હા તમારી આપડત કોઈ ને પાછ લેબમાં હતા હમ
સુખ સેતીબેટીમાં
સિટી તો
એવું જન્માષ્ટમી રજા આવશે
જન્માષ્ટમી રજા આવશે ને
એવમ તમારે રજા હોય પછી ચાલુ હોય
ચામાં ચાલુ હોય
એવું આમ તો જન્માષ્ટમી રજા અષાઢી બીજની સિવાય જન્માષ્ટમીની હાલ છે.
જન્માષ્ટમી શિય હોય જ ન ખબર નય લગ તો હોય જ છે. ગઈ વખત હતી લગભગ તો પર રથયાત્રા રજાની હોતી
રથયાત્રા નીની જો કે જનરલી બધા ઓછી હોય રથયાાની પણ અહી આવ, બીજી બધી જગ્યા ની હો અહી આવ.
હ. જોવા જો એમ ના તમે.
હ ના આપડે તો બોવ છ જ એ પેલા એના હતા એટલે રથયાત્રામાં જતા બધું હારું રથયાત્રામાં રાક્ષસો ન બધી કૃતિઓ હોય અને હતા તો મહિલા સશક્તિકરણની જાગૃતિના કાર્યક્રમો હોય સારા એવા કેમ્પો હોય બધાના અતારથી બધના એડો આવા મંડીમ કેવાનો આ કેમપ હોવાનો આ કેમ્પ ને બધું
હા એતો કેમ્પો બધા હોય જ છે, બધી પ્રવૃત્તિઓ હોય
હમ.
એલમ અલગથી લોકો બધું શીખવતા હોય
હા ઘણું ઘણું સારું એવુ હોય શીખવાનું હોય ભજન મંડળીઓ હોયહે
બો હોય
તી કરતી કરતી જતી હોય, બધી ઘણો બધો હોય.
હમ્મ હમ્મ
તમે જોક નહી જોવા બોઆ
અમે જીએમ. ફેમિલી સાથે જી એ.
ખૂબ દારજો ફેમિલી વેમિલી લઈ.
હા અમેતો બધી વખત જીએજ છ ફેમિલી સાથે.
એવું ના
રજા તો હોતી નહિ, પણ રજા લેને જઈએ તો એ.
ચાલો ચાલો વાત હા, જવું તું પડેને લે છોકરા બોકરા હોય બધા.
હમ્મ
હમ્મ પેલા આનંદજી બાનંદજી આવેકે નઈ?
એ તો જાયન ભાઈ બધો સાથે જાય એતો બા
એવુ હ એમને રાક્ષસ બાક્ષસ બનાવો કુક દાડો.
હવેતો બનાવો પડશે રાક્ષસો, હ
તા ગમનુ પેલો સુરેશ કોક બનતો નહી, કોક દાળ
એઈ અમારો કન હોયન, હો ધૂળેટીન દિવસે હોય.
હા કંઈક હોય, એજે ફોટા મેલતો હોયને તમોને કેવ ખબર હ કે કંઈક બનતો હોય. એતો ભાઇ એવું કરવટ હોય છે એ તો નહી
કરવટ હુવાવા ધૂળેટીન દિવસે હોય.
એેવુ હેના
પણ આનંદનુ વોસારું બેટા સવાઇ ગયા.
એટલે આનંદ એકદમ નો, હા સાચી વમતો આનંદ ઈચ્છીમ એવું લાગે હો. આનંદ ને વાદરો બનાવ્યાં નો મો મા નાખ્યા, પેલા જગન્નાથ ના વરગોડામાં ફીરવે તો મજા આવી હો અ.
મજા આવે આમતો
આપડે કો કોશ્ચિયન પેરાવી દીધુ હોયને એવુ.
હમ્મ હમ્મ તમારો કઈ ઓળખાણ કારાવ કંદ ઉતાર લઈ જઈએ એના, હા
પેરાઈ દીધુ હોયને એવુ કોશ્ચિયમ જોજા પાળે મળે વોદરા
કોસ્ટ્યુમ તો બધા ભાળે મળી જ હ, જેના જો હો એના મળી રહે હ.
આ બધા એવું જ હોય, બધધા જગ્યા એવું હોય, હમ્મ મોસ્ટલી
હમ્મ આમ તો બડાજીવોય ના
હમ્મ
તો વરસાદ બરસાદ યાર આવતો નહી, મને લાગે અષાઢી બીજના દાળા મુરત કરશે એવું લાગે.
આજ તો સિ ગરમી સ વાત તો નઈ રાહાહુ, વાઘ મે ઓમ પવન સે.
હમ્મ પવહમ વા બઉ ગરમી જેવું વાતાવરણ થઈ ગયું ને થોડું.
ઓમ ભૂખમારા
હા હું મારવા રાજ છુહો ટકાની વાત હે. હા મારે મારે થોડું ઓમ બે ભેવાનું, ફિર વાતાવરણ હજુ પેલું એવું જેવું આમ જોયુ ગ ઠંડુ નહી જીવ એમ બી તમે આપણને લાગ, હમ્મ બાકી જમીન હજુ દી પહેનીની સ્કેલી હોય ને તો હુધી તો નાજ નાખે
એમ નહીહે, આજે પાછી વરસાદની આગાહી નથી અગિયાર તારીખ થી સ
હા અગિયાર થી સત્તર તારીખ હુધી ની વરસાદની આગાઈ હે. કા તો ભી વરસાદ થતા છેવું હવે જો પડે કેમ પડે ના પડે કે નહી પડતો તોવે એવું થઈ જાય.
એવું છે બાકી હો બાકી સુરતમાં કેવું થઈ ગયુ હો?
સુરતમાં ભૂકા કાઢી છસો સાતસો કરોડ નું નુકસાન બતાવ્યું.
હમ હમ
ઓફિસયલી અંદર પાણી તો વધારે વય ગયા તા
વધારે હોય શકે સાચી વાત સુરેશ
સુરેશ નહી તો થોડા બાર જીલા હૈ
એવું છે એમ ને
હમ એમને શું ચોક બીજે કોઈક સાહેબે મોકલેલા કોક ફોર્મ માટે
એવું જ
હા તો એસીમું બેઠાઇ હો ઓફિસમાં
તમાર તો પડો એસી માં જો ઠંડક મજા
હા એટલે કવું થાર ગરમી ચેવી બહાર એવી એ વાતે હા
એક તો કુલર યાર હું હું અવાજ કર મગજમાં ચડી જાય યાર માથું ચડી જાય.
હા એ તો થાય કુલર ન તો અવાજ પેલો થવાનો એટલે એ ઉતરી જવાનો કુલર ની અંદર તો તો ઓફિસ ઓફિસ નોકરી નહી એવી ગોતીલો ઓફિસમાં નોકરી થાય એવી હોય તો કોમ્પ્યુટર ઉપર બે એન માસ
ના એટલે અમે તો કેવું તો રોજ એવું ના હોય ને
એવું નાખું કોક જ દાડવ હોય એમ
આ તો તકલીફ તો ચાણ ઉનાળા મે તકલીફ વધારે તકલી પડે બાકી એટલી બધી તકલીફ શિયાળામાં એ બધી ના પડે
એ તમારે તો પેલી મેહસાણા લેબ હતો તો ઈકન જતા રો તો‌ હારુ રે એમ તો હાલ તો ઈકન કોબ બઉ ઓશુ હતું છે ને
એકંદક કામ ઓશુ પણ જોવું આપડ લખતું લખતું ખરી કે
હમ
આમ પેલું બધું ખર્ચામાં બુ પૂરું થઈ જાય દસ હજાર માં વધારે
એ તો પગાર વધારી થોડું તમાને
પગાર પણ કેટલો વધારી આપડ બહાર કરી આપો એથી વધારે તો ના કરી આપને
ના એની તો બધા ના કરી
એટલે પહી તો જાય તો ભાઈ આપણને સાતે વાગે આઠે વાગે હોય નક્કી ન હોય.
ત ટાઈમિંગ લખી ના રહે
ટાઈમિંગ કોઈ નક્કી ના હોય એટલા માટે તો આ પાછી વિઝિટસક કોક જવું પડશે એવું લાગે
એવ એમ ને
હા
એવું છે એમ
આ વખત વિઝટ વિઝિટ કરીને ડાયરેક ચાલુ કરવાનું એવું હોશે
એવું એમને હવે ચાલુ કરવાના એમ તો પહી સ્ટાફ બાપની ભરતી ને એવું બધું કરવું પડ
સ્ટાફ ની નઈ ભરતી કરવાની છે ને તમારે કો કેજો હોય તો
હુ તો ચાલ
માણસો નહીંતા પછી અમાર લઈ જાયશે તો
પ હછી તો રોજ નુ અપડાઉન કાઠું પડે ને બધા ને તો ટિફિન બિફિન લઇ જવું જમવાનું આ ના તે
રોજ વહેલા ઉઠવાનું પસ જવાનું થાકી રેવાય.
હા સો ટકા ત્રાકી જ રેવાની હાલ તો રજા
કાલ તો રવિવાર ની રજા
હમ્મ કાાલ તો ફૂલ આરમ પર રહીયે જવાનું શીતર વતર જો કોમ કજ હો એવું એમને
એ તો તો જવું જ પડે રે મારે કાલ પાહલાસકોકલ ઉપડવાનો હો
હ એવું હ અરે ભ વસે બેસે રાખતા હોય એટલે તમાર તો બધું
અ સે તો તો રોજ જવું પડે ર એવાતો હોય
કોક ના કોઈ કમ હોલેય તો જું પડતુ હોને હમ્મ થાઈ પીયો હલે આગે તો હો રું હ
સોમવારે ખુલવાનો ને
રાત્રે કુલે દિવસે
રાત ના લગભગ રાત જેવું અલોટમેન્ટ આ આવી જાય હ સોમવારે
એક બીજો આભાર ન હો ને તેર તારીખ નું
ઓવે બે થયને આવી ગયો આવે હમણાં તો
એવું તેર તારીખ બીજું આવે ફરવા ફરે આ છે કેવો હોય રહ્યો
હે
તો તેર તારીખે આવે કેવો હોય
હારો મજબૂતો પર્યા જોયો
હમ્મ
હમ્મ
ઈરેખ પર્વ
ભરાય જ હ તો આઈપી ભરયુ થોડ ફ તો જે લાગે તો નબ મો તો તો આગો તો તીર બાકી જયરોમાં પીર હા અને આપડે શું ક રોકી રાખવાના નહી બેંક પણ બેં એમજ રહેવાના લાગતો જ કે કપાવાના તો લાગશે તો બે પોચે જરા લને જ હેને હ બાકી બે પહોંચે છે હા તો જતા ન એટલે બ ચિંતા નહ રિસ્ક નહી નહ યાર ખબર જ છે ક ખુલવાનો હજાર પોંચોય હલી તો જવાનો ચોથી પોંચોય ચોથી હ વગર મહેનત કરે કોણ આલે લ બેકો બેક વ્યા અમે બેંકમાં પડી રહ્યા એવું જ દેખાય તમારે વ્યા જ લાગત જ એટલું તો વ્યાજ બેંકે નહીં હાલવાની અને આપડે બીજા
તમારે એટલે જ આ ત તો કેવું લાગત વ્યકી મરાનગર હમા સમજતો રે
રાા હોવાને કનાકમાં જોઈ બરાબર જીએમપી બીએમપી જેવું કંપની જેી હ હા બધું થોડું જોવું પડે એમને ડાયરેક્ટ ના પડતી હોય
હમ્મ
શિરબી તો લીધા હોય તો એ તો લોંગ ટાઈમ હોય તોરે પડી રાખવા પડે
શેરના
હમ્મ એ તો લોંગ ટાઈમ પડી રાખો તો હોય શોર્ટ ટાઈમ માં ફાયદો કરાવતા બધું બઉ જોવું પડે
જો ઉપડ પચી તો
હમ્મ
શેર બજાર નું કરો તમ ને.
હમ્મ.
એ એસઆઈ બી કરાવી હો.
એ એસ આઈ પી કરીએ શેર બજનો કરીએ.
હમ્મ. કેટલા આઈડિયા ભરા તમે આમ.
આ વખત પણ તહી જવાબરે આઈ પી એલ લો.
ત્રણ રેમ
હમ્મ.
ઓ પેલાનો તોતો લાગે ને ત અમે એક જ ભેલા કન તમનેતો લાગે ને.
ના કનક નહી લાગે એની પેલા ન એક લાગે તો કરીને આવ્યો હતો ને.
જલેસ વાળો લાગે છે.
હા એ રે એક લાગે તો બાકી તો પણ એમાં મારે પણ બે ને કત હા બે એક ત્યાં જેવા ભર્યા તા ને મારે લાગ્યા હતા.
ઓ હો.
બે જ ભર્યા હતા કોણ. ના હા એક આનંદમાં ભર્યો ત ત્રણ ભર્યા ત કોણ ત્રણ ભર્યા તન એમાંથી એક લાગ્યો હતો વળી હિ વળી હિતતે એક જણા લાગવાનો તો બંને વળી નસી ભાર્યા હતા પણ.
હમ ફેશ બેને આગ ન સાઈડ પરથી.
પરેશ તો નહી આયા હજુ તો અહિયા તો એ લોકો તો બ્રિજ લોડ કરવા એક બે દિવસ તો હાચ બે દિવસ ઉપર થાય ને આમ તો.
બે દિવસે થાય એમ.
હા ટેસ્ટમાં તો બે દિવસ આરામથી થઈ જવાના ને.
હમ્મ.
તમારે એવું બધું આવતો નહી ટેસ્ટ.
ના મારે એટલું આ તો મટરિયલ ટેસ્ટ આવે.
એવું ફિલ્ડ ઉપર ઓછી જવાનું થતું છે.
એટલે જોવા નું થાય. આ વચ્ચે એસબી છે એનું કોમ ચાલુ આ.
એવ એસ પી સી હું કરો.
એસબીસી માં હું ત ટેસ્ટિંગ સેમ્પલ લાવી ને એના હો તો હૂકકીવી દેવા નું હૂકવીને પછી ના ટેસ્ટ કરવા ને એલ એલ પીએલ થાય. ગ્રેડશન થાય ડાયરેક થાય. ત્રણ ટેસ્ટ થાય.
પેટીસ થયા ને.
હમ્મ કદાચ ગ્રેડ્યએશન ચાલુ હો એ બાકી બે વસ્તુ બાકી.
એના ઉપરથી બી
હા એના પરથી રિપોર્ટ બેયનો.
ચાલો ચાલો.
આમ તો એના જેવું થઈ જ ગયું પર નહી થય
એવું એમ ગ્રેડસન તો તને આવ